હલો,
હલો,
હલો, જય શ્રી કૃષ્ણ મજામાં? લ પૂરા મજામાં જ તો.
હા
કેમ આજે તો કસો ફ્રી ફ્રી કસો જ નહી મેસેજ બી નહી કસો નહી?
શ અરે ફ્રી થય ને આખો દિવસ છે. આખો દિવસ ડે હોય એટલે,
મે કે તો આજે કોઈ મેસેજ જ નહી ભઈ? હા તો બેન બઉ બરાબર કોલેજ ચાલુ થઇ ગઈ છે?
હા કલેજ ચાલુ ભટ લાગે એવું લેક્ચર ને એવું બધું ભરવામાં કેવું લેકચર લેબ એવું હોય તો ભરવા પડે.
બરાબર!
હા હા.
હા એ તો ફોન વાળ તો પડે જ ને ને એ તો બધું અર થઈ જશે તો એક્ઝામ માં શું કરશો.
હા.
તો પછી. જમીએ તો બાકી છે જ? હલો જમી લીધુ.? અ ગોગરન ઘોઘી જ છે ને તારે જમ્યા પછી પાણી પીધા પછી કોલ નહી થતો તારે.?
અરે ના પછી માર કામ છે બીજું એટલે હજી પેન્ડિંગ છે. હજી એક જને કોલ કરવાનો છે. અને ફરી હજુ રિપોર્ટ બનાવ્યો છે ને, અમારી ઇન્ટર્નશીપ એની ઇન્ટર્નશિપ પર એનો રિપોર્ટ બનાવે છે તો એનો રિપોર્ટ હજી ફોર્મેટિંગ કરવાની છે.
ઓકે તો કમ્પ્યુટરમાં બેવાનું છે પાછું.
હમ.
બરાબર એટલે ખાતા ખાતા વાત કલેથી એક કે જે એક બે દોઢ મિનિટ જતી ર જ પછી બીજી ટાઈમ બર
હા. હા એટલે પછી વહેલો સુઈ જાય સવારે છ વાગ્યા એને ઉઠેલા આવીએ એટલે ઉંઘાઈ જાય.
એવું કહીએ ને એટલે કે આને જ કહેવાય ટાઇમ મેનેજમેન્ટ.
હમ.
હ શીખવું પડે ને.
અરે શું બહોવ થાક જવાય સવારે એમ. આઠ વાગ્યા નવ વાગ્યાની કોલેજ હોય સવારે આઠ. સડાથી નીકળ જવું પડે ઘરેથી સડા છે તો કળ જવું પડે.
બરાબર.
સવાર માં ઉઠી ને એટલું એ કરવાનું. પછી ઘરે ટ્યુશન કરાવ છું ઘરે ટ્યુશન નું મેનેજ કરવાનું. ત્યાં કોલેજ મેનેજ કરવાનું. હ ઘરે ટ્યુશનને મેનેજ કરવાનું એ મેનેજ કરવાનું જોબ મેનેજ કરવાની બધું મેનેજ નહી કરવાનું.
પછી ટ્યુશન શું કરાવે છે.
હમ.
હલો હલો.
મને મને ટીચિંગ કરાવ બહુ ગમે છે.
હા એ તો એવું જોય ટીચિંગ કરવું કેમ કે મેં પેલા છોકરા કે કયા સ્ટાન્ડર્ડ નું કરાવે છે કે તો.
ના નાનું જ એક થી આઠ.
હું એજ કહ છું બિચારા નાના છોકરાઓ પર રોપ કરી ખાતી ગઈશ તું.
ના એવું કઈ નહી પણ એમ કે એ બધું મેનેજ કરવાનું.
બચારા નાના છોકરાઓ તો શું બોલે ને એટલે બધું આ બિચારા પર ઉતારતા. તના હ ગુસ્સો આઈને એમની પર ઉતારતી ના.
શીખાડી ને ગુજરાતી મીડિયમ કેમ કે મેં ગુજરાતી મીડિયમ થી ભણાયેલી છું. તો ઇંગ્શ મડય હું કોલેજ તો કરું છું પણ ત તો હજુ થો આપ.
ના ના ના ના નાચ ફ આવે. જો ઇંગ્લિશ મીડિયમ તરે કદાચ કરવું હોય ને તો. આ જે પ્લે પ્લે થી. વન ટુ સુધીને તું કરી શકે વાંધો ના આવે.
પણ આથી હવે એમાં કેવું થાય. મારી મારે જોબ છે ને તો કેવું મારે જોબ હજી લાગી હજી કે. અઠવાડિયું થયું છે તો એ
કેટલા વાગ્યાનું છે. હા.
જોબ નો ટાઈમ સાંજે હોય મારે ચાર થી આઠ. એવું છે હા પણ ત્યાં એકેડેમીમાં બી કામ હોય ત્યાં ઇંગ્લિશ સ્ટુડન્ટ છે પણ ત્યાં ઈંગ્લિશ સ્ટુડન્ટ છે પણ કેવું નોન ટીચિંગ સ્ટાફમાં છું પેપર્સ ને એવું બધું બ ને એવું બધું હોય ને એમાં છું એટલે મને મારે કેવું કોલેજમાં ત્રણ દિવસ રજા હોય વિકમા ત્રણ દિવસે પેલા જે અત્યારે સાંજે આવે ને એ ત્રણ દિવસ એમને હું સાંજે બોલાવ તો સાંજે મારી એક મારે ફ્રેન્ડ ને બોલાવી પડે કે તું ત્રણ દિવસ કરાય અને ત્રણ દિવસ પછી શું કરાય ચલા હું પણ ત્રણ દિવસ રિવિઝન બે દિવસ રિવિઝનને એક દિવસ ટેસ્ટ લઈ લઈએ
બરાબર
એવી રીતના થાય એટલે એટલે સન્ડે બી એવું ટાઈમ ના મળે
તો એક જો એક વસ્તુ સમજ અત્યારે થોડી સ્ટ્રગલ કરી લઈશ ને ત પાછળથી બહુ મજા જઓશે બધી રીતે બધી રીતે તું ઘડાઈ જઈશ પછી તને કોઈ બી ટાસ્ક આવશે કે કોઈ બી ચેલેન્જીસ આવશે ને તો તને બહુ ઈઝી લાગશે અત્યારે કે જેવું છે અત્યારે તું શીખી રહી છુ એવું કહીને તો
હા અત્યારે બસ મારે એવું છે મારે કેવું છે િંગ કરાવવું ગમે અને બીજું શું છે કે મને છે ને ગવર્મેન્ટ જોબ જોઈ છે મને પ્રાઇવેટમાં નહી જવું
ગવર્મેન્ટ જોબ નું એટલે ગવર્મેન્ટ જોબમાં કેવી જોબ જોઈએ અત્યારે
બેન્કિંગમાં મારું કોમર્સ બેકગ્રાઉન્ડ છે એટલે પછી બેન્કિંગમાં જ લેવાનું ને
બેંક ની એક્ઝામ આપે છે બધી આપવાની ને
પણ એમાં કેવું ગ્રેજ્યુએશન આપણે ક્લયર હોવ જોએ એટલેવે ગ્રેજ્યુએશન આ લાસ્ટ યર છે પછી આલીશ ને એક્ઝામ
હા બસ બેંકમાં મળી જાય ને તો તો અતિ ઉત્તમ અતિ ઉત્તમ શાંતિવાળી લાઈફ જો જેટલી રજા હોય એટલી રજા મળે
એટલે રજા લ કે હું પ્રાઇવેટ માં જાઉ છું ને ચાર પાંચ દિવસ થી અરે પાંચ મનિટ મો થઈ ગયું તો કેમ મોડા આયા હ માનસછી હે
માણસ બી છીએ અને કઈક થાય બી ખરું યાર કશું ઘડિયા ના કાંટા થોડા ચાલવાના
હા સાડા ત્રણ સુધી લેક્ચર હોય સાડા ત્રણ લેક્ચર બધા ને ક્યાં ભાગી ભગી જ અને ઘરે તો હું સવારે જાઉં તો રાત્રે આઠ વાગ્યા પછી ઘરે આવું તો પછી વધુ મેનેજ કરવાનું કેમનું પછી એ થાય
તો પછી ટ્યુશન કેટ લાગે કરાવે તો
ટ્યુશન અત્યારે જે રેગ્યુલર વર્કિંગ હોય એમાં સાંજે મારી ફ્રેન્ડ કરાવે ને મોર્નિંગ માં જે હોય એમાં હું જયમાં રજા હોય ત્યારે એ લોકોને મોર્નિંગમાં લઈ એ લોકોનેધાને પપ્પ સ્કૂલ્ છે એટલે હું ત્યારે મોર્નિંગ માં લઈ શક સવારે પણ અત્યારે મેં કીધ તમે સવારે આવી તો હું તમને સવાર કરાવી દઉં સાત થી સાડા આઠ પણ એ લોકો ફ્રી નહીં એ લોકો કે પેરેન્ટ જોય કે છોકરા ઉઠે નને અંદર મેં ઉગો ચુકે અને સાચ ન બિચારા ના ઉઠે બપોર ની સ્કૂલ હોય બાર થી પાંચ સ્કૂલ જઈને રાત્રે
હબ વર્ક કરે રાત્રે સુય ના ઉઠે ના ઉઠાય તમે ત્રણ ચાર ફ્રેન્ડ ચ ભેગા થઈ ને, ટ્યુશન કરાવવા. હમ, તો બે-ત્રણ, બે. ઓકે પણ આ સારું કેવાય ને, તમે એક વસ્તુ સમજ. જો આ વસ્તુ સારું છે, માં કઈ વાંધો નહી. ભવિષ્યમાં એ ભી થાય. કે, જો તમારે બીજા સ્ટાન્ડર્ડ અપ કરવા હોય તો, બે જણ જેને જે. સબ્જેક્ટ ફાવતો હોય, એ સબ્જેક્ટ કરી તમે પોતાનું પ્રાાઈવેટ બી કરી શકો.
પ્રાઇવેટ બી કરી શકે, પણ હવે કેવું એટલું બધું આપ. આપણે એ નહી કરતા, પણ એમ કે રોજ સાંજે બે કલાક, આપણે ફ્રી મોબાઈલ વચડી એના કરે. છે ને કે, આપણે સોશિયલ લાઈફ થી દૂર રહીને, ઓનલાઈન થી દૂર રહીને, થોડું આપણે એમાં એ કરીયે. આમાં કશું છે નહી, ફોન લઈને આખો દિવસ બેહી રહી એમાં.
ફોન લઈનેમાં, બેમાં મતલબ ભી કશો નહી પણ જો. તમે લોકો એકથી આઠ ધોરણનું ટ્યુશન કરાવો ને, તો કેવું તમારે પ્રેક સ ચાલુ ને, ચાલવું તમે કોઈ બી કન્સેપ્ટ.
એ જ છે, અત્યારે અમને જ છે.
અમે હું મારે સંડે ભણાવતી હતી ને, તમારા બધા કન્સેપ્ટ બધું જ આવતું. પણ જે કોરોના આવ્યો ને, પછી મેં છોડી દીધું ને. અત્યારે મને પૂછે ને, તેવું થાય કે, આવું વસ્તુ કંઈક કાર કે મેં, છોડી જ દીધું ટોટલી, એટલે કસી જયાદ. અને તમે લોકો કરો છો તો હું તો કઉ જ થોડું ઘણું છો ને છોકરાઓ એક કે બે આવતા હોય
એવું જ તે બહુ નહિ પાંચ છ પાંચ છો આવે પણ એટલું બી ચાલુ રે ને આપડે કોલેજ ના કોર્સ નીકળે ડેલી આપડે હોય. ખાવાના તે પેટ્રોલ નીકળે એકટીવા નું
નીકળી જાય અને બીજું શું થશે ખબર તને ભવિષ્યમાં જયારે તમારા લોકોના છોક આવશે ને તે વખત તમારા કન્સેપ્ટ આ રીતે ક્લિયર હશે ને તો તમે એને ભણાઈ શકશો તો આપડે એ વખતે છો ને આપ આપ ગુજરાતી મીડિમમાં કરે છે, હું તું મારી વાત કરું. મારો સન ઇંગ્લિશ મીડિયમ માં સીબીએસસી માં ભણે, પણ હું એ ગુજરાતીમાં જ ભણી હતી. પણ સ છે, તો જે રીત ઇંગ્લિશ ગુજરાતીમાં છે, તો સરખી તો હું એને શું કરું, કોઈ કોઈ બી શમ હોય ને. તેની જોડે કરવા બેસું અને હું કક, તું તારી રીતે કર, હું મારી રીતે કરું. બે જન ના આન્સર. સરાઈ જાય પછી કદાચ એનો ના આવે તો હ, એને સમજાવું કે જો મેં આવી. કરું છું, તો હવે તારી રીતે કર.
હા.
ની જોડે જોડે હું સમ ભી કરું, એટલે કેવું કે મારું બી. રહે, એક્ઝેક્ટ મજા, મને મેથ્સ બહુ જ ગમે. પણ હવે બધું, ટ મને મેસ બહુ એટલે બહુ જ ગમે. એમાં આપડે પેલા સિમ્પ્લિફિકેશન કરવાના, નહીં આવે કે સાબિત કરો.
હા, હા, હા.
કરવાનું તો મને બહુ જ ગમે, બહુ મજા આવે મને.
મને મેથ્સ. ગમે પહેલાને તો ગ તેટલું પણ છે ને, એઈટ નાઇનથ થી મને મેથ્સ બહુ જ ગમે છે. પેલા ગમતું હતું, પણ સેવન્થમાં થોડું ઓછું થતું હતું, પણ પછી તો બહુ જ ગમતું. પણ ઇલેવન્થમાં સાયન્સ લેવાનું, પણ પછી ટેન્થમાં એ ટું આ આવી ગયો ને, પછી ના લીધું. પછી ઇલેવન ટ્વેલ્થમાં તો એમાં એકઉન્ટ-સ્ટેટ આવે છે, એમાં તો બઉુ મહેનત કરી. પછી આગળ સી. એ. કરવાનું હતું, પણ પ ત્યાં રહેવાનું થયું ને હોસ્ટેલમાં, પછી ના થયું. એવું થયું અમદાવાદ પછી મજા ના આવે, એક ફેલ થાય તો ફરી આપો. પાસ થયેલી એક્ઝામ રિપીટ.
પાસ નહીં, એનું એક તો છે ને, પર્સન્ટેજ બહુ ઓછા છેને. એટલે આપણને એવું થાય કે કંઈક આપણું ફ્યુચર બગડી ના જાય.
હ, અત્યારે એજ છે જ. ત્યારે હવે જે છે, હવે બેચલર બીબીએ કરીને એમ બી એ કરીને. થઈ જવાનું બીબીએ કરીને, પછી ગવર્મેન્ટની, પછી એવું વિચાર્યું કે બેંકિંગ છે જ ને. હ.
બે ના, હું તો જો બીબીએ કરી ને બેંકિંગની જ એક્ઝામ આપ. એમ. બી. એ જો તું એમ. બી. એ બી કરીશ ને.
તો બી આ તને જોઈએ એ બી જોબ તો નહીં જ મળે.
એવી તો ના જ મળે, અને એમાં કેવું થાય. હી હું અટલી કાલી ચાર કલાકમાં જઉ છું ને, તમેને ઈન એકેડેમીમાં. કંટાળી જાય, માણસ જાણે કે, એમના આપણને આપણને. એ ના રાખે હોય એવું કરે આપણને, હા, એવું કરે.
ને એવું કરે.
હા.
અને એક બાજુ એવું બી થાય કે એ લોકો આપણને ટોકટોક કરશે, તો આપણેે કંઈક પ્લસ શીખી શું બી ખરા. એવું બી છે, એવું બી નથી. પણ અમુક લેવલમાં એ લોકોનું થોડીક એટિટ્યુટ હોય છે.
ટોક્સિક કેટલું ટોક્સિક લાગે આપણને. એવું કરી મ કે, હા, સાત છે હજુ મારે. ચાર-પાચ દિવસ થયા છે પણ. કેમ કે મે, હું મારું કોલેજ ન સેકન્ડ ઈયર ત હું મારા પોતાના ક્લા કર છું, મારી ફ્રેન્ડને મે. ત્યારે કીધું, કેમ કે અતંરે ત્યાં જવાનું થવું એટલે.
હમ.
અને પણ હું ના જાત પણ એ તો પહેલા ત્યાં હા બોલી દીધુંને ઓળખાણ ઓળખાણમાં. એટલે એવું થઈ ગયું.
કઈ વાંધો નહીં એમાંય જો કે વિચાર કંઈક સારું જ હશે.
એ તો એવુંજ ને સારું જ હશે ગમે બી છે. પણ કેવું હજુ આપડે નવાં-નવાં હે બધા જોડે ફાવે હજુ એ થતાં વાર લાગે ને થોડી.
વા એ જો એ તો કોઈબી ન નવાં માહોલમાં આપણેે જઈએ ને એટલે આપણને એવું જ લાગે. પછી જેમ જેમ આની જોડે આપડે અટેચ થઈ જશે ને પછી ઓલા કઈએ લાગે યાર આ તો ઊંલટુ તો થોડી મોડી નઈ પડી વેહલી આઈ ગઈ હોત એવું થશે તને.
હ.
ત આઈ જા અને એક વસ્તુ છે આપણી છ છોકરાઓ છે ને જલ્દી મિક્સ ના થાય પણ આપડે છોકરીઓ એ વી હોય છે ને કે દુશ્મન જોડેય આપણે વાત કરી લઈએ એક ટાઈમે.
હ.
કે આપડે છોકરીઓ બસ ભગવાન એક આવડત એ મૂકી છે ને એટલે આપડે જીતી જઈએ જંગ. એટલે જીતી જઈશું કઈ વાંધો નઈ આવે.
એવું તો કશું નઈ હોતું આપણે કશી એય નઈ એવું કશું નઈ પણ એમ કે થાકી જાય એમ કેય પછી તમે એવું વિચારો કે યાર ચાર કલાકમાં હું આવી ફ્રસ્ટ્રેટ થઈ જાઉ છું તો એ ટાઈમે જયારે જોબમાં આઠ આઠ નવ નવ કલાક હોય તો કંપનીમાં તો ગમે ત્યારે કેટલા બધાને છૂટા બી ઘરે છે. પહી અધ વચ્ચે એવું એ કરે જોબની સિ સિક્યોરિટી નઈ એના કરતાં તો બેટર છે કે બેન્કિંગમાં મહેનત હાર્ડવર્ક થોડું. કરી લઈએ તો બેટર છે ને આપણા માટે બી કોઈ બી માટે હોય કોઈ પર્સન માટે બી.
દેખ અત્યારે આપણે હાર્ડવર્ક કરી લઈશું ને તો પાછળની લાઈફ સ્મૂથ છે. હતાં તમે જો કં કમ્ફર્ટ ઝોનમાં અત્યારે કમ્ફર્ટ ઝોનમાં રહેવા ગયાં તો પાછળની લાઈફ ની પથારી ફરી ગઈ હમજી લેવાનું.
અત્યારે તમે જોવોને ને સાચું કહું ને તો અત્યારે કોલેજ લાઈફમાં બધાને એવુંજ છે. અરે કોઈનું કશું મિસમેચ ન હોય કશું ન હોય તો પેલાન પણ એવ નહી હોતું કે આ પાંચ વર્ષ પછી કઈ પ્લેસ પર હશેને મૂ ક્યાં અઈશ? અત્યારે એવું અત્યારના કોઈને પડી જ નહીં એમને એવું છે બસ અત્યારે મેં કોલેજ લાઈફ એનજોય કરીએ પણ શું કોલેજ લાઈફ છે એવું સમજવું. તો જોઈએ ને એ તો આપડા પેરેન્ટ્સના એની ઉપર રહ્યું.
ના એક વસ્તુ છે. આ જે કોલેજના તમારા છે અ યર છે ને એ બી